આલો.
મિત્રો મારો આવાજ તમને આવી રહ્યો છે.
હા મિત્રો તમારા વચ્તે આવી રહ્યો છે.
હા તો કેવું ચાલે છે.
હા સારું ચાલી રહ્યું છે. હવે તો કોલેજમાં છે. એટલે સારું અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. તમારે કેવું ચાલી રહ્યું છે.
બસ મારું પણ સારું ચાલી રહ્યું છે. જમી લીધું તમે
હા હું જમી લીધું અત્યારે તમે જમી લીધું.
હા મિત્રો મેં પણ જમી લીધું ઘરે બધા કેવા છે.
હા ઘરે બધા તો તંદુરસ્ત મત સારા જ છે. તમારે કેવા છે.
અમારે પણ હ બધા ઘ ઘરે સારા જ છે. એમ તો તો શું હવે તમે ફ્રી છો.
હા હવે જમી લીધું એટલે હવે થોડે ટાઈમ માટે ફ્રીજ છું.
હા તો આપણે ઓનલાઈન શોપિંગનો અનુભવ એના વિશે થોડી ચર્ચા કરીએ. હ
હા ચાલો ને થોડી ઘણી ચર્ચા કરીએ
તો આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ આપણા જીવન નો મહત્વનો ભાગ બની ગયો છે. અને મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘર બેઠા જ કપડાં પુસ્તકો ઇલેક્ટ્રોનિક્સ કરીયાણું અને અન્ય. હ ઘણી બધી વસ્તુઓ સરળતાથી ખરીદી શકાય છે. એ આપણે આજુબાજુ ના આપણા લોકો પણ ઘણા બધા એવા ખરીદતા આપણે જોઈ શકીએ છીએ અને જો હું મારા ઓનલાઈન શોપિંગ ન અનુભવ વિશે કહું તો શરૂઆતમાં મને પણ થોડો સંકોચ હતો. પરંતુ પ્રથમ વખત વસ્તુ સમયસર અને સારી ગુણવત્તા માં મળી ત્યાર તે વિશ્વાસ વધ્યો અને ઓનલાઈન શોપિંગમાં વિવિધ બ્રાન્ડ અને ભાવની સરખામણી ડિસ્કાઉન્ટ અને ગ્રાહકોનો રિવ્યુ જોઈને યોગ્ય વસ્તુ પસંદ કરવી સરળ બને છે. અને તેના જોવા જઈએ તો ઘણા બધા એવા ફાયદા પણ છે. જે આપણે. કહી શકી કે ઘર બેઠા ખરીદી શકાય સમય અને મુસાફરીનો ઓ ખર્ચ બચે પછી ઘણી વાર સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળે એવા વિવિધ પ્રકારની વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય છે. અને ઓનલાઈન પેમેન્ટ અને કે ઓનલાઈન ડિલિવરી જેવી સુવિધા પણ મળે છે. પરંતુ કેટલીક મુશ્કેલીઓ પણ હોઈ શકે છે. ક્યારેક વસ્તુઓ ફોટા જેવી ન હોય. ડિલિવરીમાં થ મોડું થઈ ગિય શકે છે થશ એ ખોટી અથવા નુકસાન થયેલી વસ્તુ આવી શકે. ઓનલાઈન છેતરપિંડીનો પણ ભય રહે છે. અને રિટર્ન અથવા રિફંડમાં પણ સમય લાગી શકે છે તો આખી ઓનલાઈન શોપિંગ કરતી વખતે વિશ્વસનીય વેબસ સાઇટ અથવા એપ નો ઉપયોગ કરવો. ગ્રાહકો ના રિવ્યુ વાંચવા અને સુરક્ષિત પેમેન્ટ કરવું ખુબજ જરૂરી છે. અને આપણે સૌ પ્રથમ તો આપડે જયારે ખરીદી કરીએ તો થોડું થોડું ઘણું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે લિંક લિંક એકદમ સારી હોવી જોઈએ જે આપણને યોગ્ય લાગતી હોય અને એવી લિંક પરથી જ આપણે ખરીદી કરવી જોઈએ. જેથી કરીને આપણી સાથે કોઈ પણ છેતરપિંડી કે પછી એવી કોઈ પણ દુર્ઘટના ન બને જેથી કરીને આપણે નિરાશ થવું પડે. તો શું તમારો પણ અનુભવ છે મિત્ર ઓનલાઈન શોપિંગ નો?
હા, મિત્ર તમે કહ્યું એમ જ કે ઓનલાઈન શોપિંગ કરતી વખતે વેબસાઇટો સાચી રેહવી જોઈએ. છેતરપીંડ વાયી ના રેવી જોઈએ તેમજ ઓનલાઈન શોપિંગ અંગે ઘણી બધી મુશ કેલીઓ અને ફાયદાકારક પણ હોય છે, પણ આપણે ખાસ મુજબ ધ્યાન ચેતી રેવું કે કે આપણે જોડે છેતરપિંડી ન કરી શકે એની બધી કાળજી રાખવી જોઈએ. ઓનલાઈન શોપિંગ અંગે તફાવત તરીકે આપડે જોઈએ તો આમ, અ ઓનલાઈન શોપિંગ અંગે આપડે કોઈ પણ વસ્તુની ગુણવત્તા કે એની ચોક્કસ માહિતી આપણે આખે આખ અને ભરોસા પાત્ર લેવી પડે છે, જયારે આપણે જોઈએ તો આમ દુકાનમાં જઈને ત્યારે આખો આખ અને આપડે ભરોસે ચોક્કસ રીતે વસ્તુ લઈ શકે છે, પણ ઓનલાઈન શોપિંગ કેટલી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે, તેથી ઓન શોપિંગ ની ચા સાવચેતી રાખી જોઈએ ઓનલાઈન શોપિંગ અંગે આપણે ખુબ જ ફર્શની લાલચ હોય છે, ખાસ કરીને જો રૂપિયા પંદર હજાર નો ફોન હોય છે, તે કોઈ વેબસાાઈટ પર આપણને પાંચ હજાર માં મળતો હોય તો સમજી જવું કે તે હ નાઈન્ટી નાઈન ટકા થર્ડ વસ્તુ અથવા નકલી વેબસાઇટ આપણને મયેલી હોય એવી બધી સાવચેતી રાખવી જોઈએ. ઓનલાઈન શોપિંગ નું ભવિષ્યમાં ટેકનોલોજી બદલવાની સાથે ઓનલાઈન શોપિંગ નો અનુભવ વધતો રોમાંચ ખૂબ જ બની રહ્યો છે, જેમાં એર શોપિંગ એટલે કે હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે, જેનાથી તમે કપડા ચશ્મા કે લિપસ્ટિક ખરીદતા પહેલા કેમેરા દ્વારા જોઈ શકો છો તેમાં. અમુક ગ્રાહક. કોઈ ખરીદેલી વસ્તુ તેજ વસ્તુની ફોટોગ્રાફી એડ કરેલી હોય છે. તેથી આપણે તે વસ્તુને જોઈ પણ જોઈ અને વિશ્વાસ રાખી આપણે તે વસ્તુ ખરીદી શકીએ છીએ. જે આપણે. ઇવન ઘરમાં સફર કે ટીવી કે. કેવું લાગશે તે પણ ઓનલાઈન જોઈ શકાય છે. વોશિંગ શોપિંગ વોઇસ શોપિંગ જેમ. એલેક્ષા કે ગૂગલ આસિસ્ટન્ટ માત્ર બોલીને ઓર્ડર આપવાનો. ટૈન્ડ વધી રહ્યો છે, તેથી આપણને ઓનલાઈન. શોપિંગ અંગે સુવિધા મળી રહી છે, અને જો તમે કોઈ ચોક્કસ વસ્તુ જેમ કે કપડા ઇલેક્ટ્રોનિકસ કે. ગેજેટ્સ માટેનુ ટીપ્સ. આપણે. જોઈ તો ઓનલાઈન શોપિંગ અંગે પણ સારી અને સસ્તી ભાવે પણ છે, પણ આપણે તેમાં. ખાસ કરીને વિશ્વાસ પાત્ર અનુભવ રાખવા જોઈએ જેમાં. આપણે એક પ કે સા એવી બધી મુશ્કેલી ના પડે
હા મિત્ર તમારી વાત પણ સાચી છે કારણ કે આપણે ઘણી બધી એવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણી સાથે પણ કોઈ છેતરપિંડી ન થાય અને હું ખાસ કેવામાં કે લોકો એ પણ એવું રાખવું જોઈ કે જે પણ વસ્તુ ખરીદે તો એનું રિવ્યુ હંમેશા એ એનામાં મૂકવું જોઈએ કે ફોટોગ્રાફી પણ મૂકવી જોઈએ ભલે વસ્તુ સારી આવી હોય ખરાબ આવી હોય પણ રિવ્યુ મુકવું જેથી કરીને આપણા પછીના જે વ્યક્તિ એ વસ્તુ ખરીદવા માટે જાય છે તો એ સારી રીતે ખરીદી શકે એના માટે આપણે થોડું ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણે રિવ્યુ હંમેશા અપલોડ કરવું જ જોઈએ જેથી બીજાને પણ સરળ બને અને આધુનિક યુગમાં તો ટેકનોલોજીની યુગમાં તો ઓનલાઈન શોપિંગ લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે અને પહેલા કોઈ વસ્તુ ખરીદવા માટે બજાર જવું જવું પડતું હતું અને બજારમાં જઈને પણ ઘણા બધા એ વસ્તુ આપણે જાતે જોવી પડતી હતી અને ચકાસવી પડતી હતી ઘણા બધા દુકાનોમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જોવા માટે જવું પડતું હતું અને પછી જે વસ્તુઓ ખરેખર માટે આપણે જતા હોય તો એના માટે પણ ઓનન પૈસાની પ્રોબ્લેમ આવતી હોય છે અમુક તો એ બધી ઘણી પ્રોબ્લમો ને દૂધ થઈ ગઈ છે કારણ કે આપણે એક જ એક જ એપમાં ઘણી બધી એવી વસ્તુઓ પણ જોઈ શકીએ છીએ તેનો એક જ સ્થળેથી ભાવ પણ જાણી શકીએ છીએ અને એ કેવી ગુણવત્તા વાળી છે એ પણ જોઈ શકીએ છીએ તો એવા ઘણાં બધાં ફાયદા પણ છે અને તમે કીધું એ રીતે કે. ખોટા અમુક જે વેબસાાઈટ હોય તો એનો ઉપયોગ. ન કરીએ તો એના માટે ધ્યાન આપણે રાખવું જોઈએ. અને મારા અનુભવ મુજબ તો ઓનલાઈન શોપિંગ ખૂબ જ સર આમા કોષ કે. કોઈ પણ વસ્તુ ખરીદતા પેહલા હું અલગ અલગ વેબસાઇટ પર તેના ભાવ ગુણવત્તા અને ગ્રાહકોનાં રિવ્યુ વાંચુ છું. પછી યોગ્ય વસ્તુ પસંદ કરીને ઓડર રાખું છું. અને થોડા દિવસોમાં વસ્તુ ઘરે આવી જાય. જો વસ્તુ પસંદ ન પડે અથવા ખામી વાળી હોય તો તેમ પરત કરવાની પણ સુવિધા મળે છે પરંતુ આપણે યોગ્ય સમય એને યોગ્ય નિકાલ કરવો જોઈએ એ જરૂરી છે તો તમે શું કેશો મિત્ર?
હા, મિત્રો તમારી વાત પણ સાચી જ છે આમ જોતા આપણને અ. ઓનલાઈન શોપિંગમાં આપણને થોડો ઘણો ટાઈમ મળે પણ આમુકાટે જો બજાર ભાવે વસ્તુ હોય તે
ભાઈ આપણને સસ્તી અને સારી ગુણત્તાવાય હોય તો. આપણે એ લઈ શકીએ છે એટલે એમાં થોડું ઘણું ડિલેવર ચાર્જ લાગે છે અને આપણને આપણાં. એડ્રેસ પર આવતા વસ્તુને થોડો ઘણો ટાઈમ લાગે છે. દાપણ. એ ડિલેવરી ચાર્જ નાજ હોય તો આપણે ઘણી વાર પ્રોડક્ટ સસ્તી દેખાતી હોય છે પણ પેમેન્ટ કરતી વખતે એમાં મોટો ડિલેવરી ચાર્જ ઉમેરાઈ જાય છે તેથી થોડા ઘણા પૈસા આપણે ડિલેવરી ચાર્જને આપવામાં આવતા હોય છે. અરે, એવો તો મારો ઓનલાઈન શોપિંગનો અનુભવ.
હા, મિત્ર તમારી વાત સાચી છે. અને હા મિત્ર તમે મને જે સમય આપ્યો અને તમારો જે ઓનલાઈન શોપિંગનું મને એનું બહુ કેય બતાવી એના માટે હું તમારા આભાર માનું છું.
હા, મિત્ર તમારો પણ આભાર.